રાધે રાધે કેમ છો.
બસ મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું. બીજું બતાડો શું ચાલી રહ્યું છે. હે
બસ કઈ નહી હવે અમે નિરાતે બે ઠા હતા પણ કલે તો. એટલા થાકી ગયા હતા ને કે તમને શું કહું. કલે અચાનકથી કી અમારા સાસુજી ના પિયર થી અચાનક કોઈ આમ દર્શન કરવા ક્યાંક જતા હતા ના તો ત્યાંથી મંદિર થી જો લાવવા માટે જતા હતા અને અચાનક એમની ગાડી છે ને એ બગડી ગઈ હતી. તો એ લોકો અ પચીસ. થી ત્રીસ જણા હતા બે બોલેરો કાર હતી એમાં. તો પછી શું છે કે એ લોકો રાત રાત્રે અહિયાં જ અચાનક થી આવી ગયા રાત્રે. બહુ મોડા એટલે અગિયાર વાગે. અને એમને જમવાનું પણ બાકી. કી હતું. અને પછી અમે લોકો બ બધા તો હાથ એ લોકો ની રસોઈ બનાવે. વી અને રાત્રે બનાવીને એક વાગ્યા સુધી એમને જમાડ્યા અને પછી અમે સુઈ ગયા. તો અચાનક થી આ કામ આવે.
સાચું કહ છું તમે. અમારું તો બધું કામ પણ પતી ગયું હતું આવું હોય કે ભાઈ બનાવવા સાથે બનાવવું હોય તો પણ આપડણે બનાવી શકીએ પણ અમારું બધું. સોઈનું કામ પતી ગયું. તું અમે સુ સુવા જવાની તૈયારી કરતા હતા. અને અચાનકથી એમનો ફોન આવ્યો. એવી રીતે. કે આ અમે અહંયા. ફસાાઈ ગયા છે તો હવે અમે. તમારા ત્યાં આઈએ છે તો હવે આવું તો ન કેવાય ને કે ન ના ની આવતા એટલે પછી હા એટલે પછી અમને એમને કીધું પછી અ લોકો બધા આવ્યા તો એમાંથી પણ બઉ બધા એ લોકો બધ બહુ સારા હતા એમને હાથો હાથ અમારી પણ મદદ કર્યા કામમાં હા બટોયો અને અમે બધાએ મળીને પચીસ થી ત્રીસ જણાની રસોઈ અમે બે કલાકમાં બનાવીને એને એમને જમાઈ પણ જ જમવાનું પણ તૈયાર
ચલો સારું છે કે તમારા જે મહેમાન આવેલા એ સારા હતા તમારી જોડે મદદ પણ કરી હવે એક વખત થયું હતું મારી જોડે પણ કે હલો મહેમાન આવી ગયા અચાનક થી મારા મામા મામી અમદાવાદ આવ્યા ફોન પણ નહી કર્યો સીધા દરવાજા પર આવ્યા ત્યારે જ મને તો ખબર પડી એ આવ્યા છે. હા તો આ તો આઈડિયા જ નહી હતી કે ફેમિલી માં આવું કઈક મતલબ આવી જશે અચાનક થી. તો ત્યારે મને પણ આમ થોડું થયું ક્યારે અચાનક ખુશી તો થઈ પણ એકદમ ટેન્શન પણ થઈ ગયું કે અચાનક કેવી રીતે આવી ગયા ફેમિલીમાં તો બધા સામાન્યજ તા વાત પણ કરી મેં. એવું હા. પણ એ સમયે હું થોડો ર પછી શાંત થઈ બેસી વાતચીત કરી પછી રસોડામાં ગઈ અને પછી બધું ખાવાનું જમવાનું એ લોકો માટે બનાવ્યું તો આમ અચાનક આવી છે ને જયારે ઘરના મેમ્બર તો થોડુંક આપ પણને ટેન્શન પણ થઈ જાય છે.
બિલકુલ સાચું કો છો તમે તો પણ અમારે પણ આટલા બધા હતા ન તો એ લોકો શુ અમારે વિચાર નતું કર્યો કે આટલા બધા આવાના છે અને કોઈ પ્રિપેરેશન બી નહતો. કે જો આપણે એકલાય એકલા હોઈએ અને પેલાથી જો આપણે જમવાનું પ્રિપેરેશન કરીને રાખીએ કે એની પહેલા થી આગાળ આપણે તૈયારી કરીને રાખ કે કે શું બનાવાનું છે. કઈક થોડુંક શ શાક સમારીને રાખીએ કઈક દાળ ભાત છે એ અ આપણે સીટી મૂકી દઈએ તો પણ આપણને બહ કામ ઝડપથી થઈ જાય છે. પણ જો અચાનકથી આપણે કરીએ. તો એમાં બહુ સમય નીકળી જાય છે, અને જો છે ને એ લોકો તો સારા હતા કે એમાં થી એક જણે આ લોટ ઓસરી નાખ્યો અને પછી એક જણા શાકભાજી સમારી નાખ્યું. એક જણા ભાત મૂકી દીધા એક જણા દ મકી દીધું, તો આમ કરીને બધા એ પોતપ પોતાનું કામ થોડું થોડું વાટી લીધું અને બધા મળીને કર્યું ને. તો બઉુ જલ્દી બધું કામ થઈ ગું હતું, તો આમ કેવા માંગુ છું કે ટીમથી કામ કરીએ આપડણે અને, એકબીજાનું બે એકબીજાને હાથ એ તો પણ આપણે બહુ જલ્દી આપડણે કામ કરી શકીએ છે.
હા અરે એ તો એજ તો વાત છે મારે તો ત્યાં અચાનક આવ્યું હતું મારું તો રસો રસોડું પણ આમ જ ફેલાયેલું હતું કઈ સાફ પણ નહી કર્યું હતું, અને પછી પેલા તો મેં એ લોકો માટે ચા મૂકી અને પછી ઝડપટ ઘર સાફ કર્યું અને ગોઠવ્યું. પછી ચા નાસ્તો બનાવ્યો અને આમ એકદમ મહેમાન આવી જાય તો પછી આપડે શું કરીએ એમ, નાસ્તો પણ ઘરમાં એટલું જ બનેલું હોય તો પછી નવો નાસ્તો બનાવ્યો ચા બનાવી, અને પુવા બનાવ્યા એ લોકો માટે પછી મહેમાનને બેસાડ્યા અને એ લોકોનું થોડું કર્યું.
બિલકુલ તો હેને આપણને જો પહેલાથી થોડું શું થોડું ભાન હોય કે થોડું આઈડિયા હોય કે કોઈ આવવાનું છે, તો તો આપણે એના એની પહેલાથી હા પહેલાથી થોડી ઘણી તૈયારી કરી શકીએ છીએ પણ જો અચાનક થી આવી જય મેહેમાન તો પછી આપણને બ એ ગોઠવામાં થોડો સમય આપતો લાગે અને થોડું આપણે પણ આમ અસામજસ્યમાં પડી જઈએ છેએ કે શું કરીશું હવે આમ થોડા થોડી આમ અડચણ થય જાય છે કે આપડણે શું કરીએ
હું તો ગભરા ગ મન તો ગભરામણ થવા માંડી જાયું
બિલકુલ એ તો થાય જ ને કે એકદમ અચાનક થી કોઈ આવે એ એમાં પણ એવા કોઈ મહેમાન આઈ જાય જિને આપને આપણે ઓળખતા ના હોય પહેલી કે બીજી વખત જ આવતા હોય અને નવીન હોય તો પણ એમાં તો આપડી એ સમ ત્યા વધારે થઇ જાય છે
હા અને આપણે શું આપણે હાઉસવાઈફ છીએ તો આપણને આપણા માટે ઘર ચોખ્ખું છે કે નહી શું ખવડાવું શું નહીં ખવડાવું મારું ઘર સાફ દેખાતું છે કે નથી એની ચિંતા વધારે થઈ જાય છે અને બાળકો જે અને તમે નોટ તો જોજો આપડી ઘરે કોઈ અચાનક મહેમાન આવ તો એ જ દિવસે આપું ઘર ગંદુ હોય છે કે આપડા બાળકોએ ઘર ગંદુ કરી દીધું હોય છે
બિલકુલ અને આપણને એવું લાગે છે શરમ આવે છે કે આપણને એમને એ લોકો શું વિચારતા હશે કે આ લોકો એવી રીતે જ રહે છે આમ આપણા મનમાં બો શંકા થઈ જાય.
થઈ જાય છે અને મારી જોડે તો. ખાસ કરીને એવું થાય છે કે જયારે મારું કામ મોડું પટે ને કે જયારે મેં લેટ થઈ ગઈ છું અને મારેથી નથી થયું કામ તે જ ટાઈમ પર કોઈ ના કોઈ ભલે બિલ્ડિંગ નું કોઈ આવી જશે કા તો બહાર ન જ કોઈ આવી જશે. અને હા અને મારું ઘર હોલ આમ. પસરાયેલું પડી રહેલું હશે રસોડામાં વાસણ પડેલા હશે તો ત્યારે જ કોઈ ના કોઈ આવી જાય ભલે સેકન્ડ ફ્લોર થી પણ કેમ નહી આવી જાય પણ કોઈ ના કોઈ આવી. આવી જાય હું હશે હું વેલી કામ કરી. ને નિવારીને બેઠી હોય નાઈધોઈને ચોખ્ખી થઈને ત્યારે કોઈ નહી આવે.
બિલકુલ સાચી વાત છે આ તો આપ એક એવું ઇન્સિડેન્. જે અચાનક જ થાય છે. આમ મહેમાનો નું આવું પણ. અચાનક આવું અને. પેલાના જમાનામાં તો ખબર હોય. તો લોકો એવું વિચારતા હતા કે કોઈના અ છજા પર બેસીને. ઓલો ક કૌવો હોય છે ને. કાગલો ઈ બોલે એ. એટલે એવું કેહેતા હતા કે મહેમાન આવાના છે એવા. સંકેત આપે છે. તેલા આવા લોકો વિચારતા અને મહેમાન પહેલા આપણા ઘરે આવતા તો આપડે કેટલું બધું ઉત્સાહિત હતા. હતા. કે એ લોકો ન આવું આપડે એમને એટલે એટલી કાળજી કરતા હતા મહેમાન ઘરે આવે એટલે એમને તો કેટલું આપડ ભગવાન બરાબર. અમ દરજો આપતા હતા એ. એટલી એમની મહેમાન ગતિ કરતા. જે પણ આપણા ઘરમાં સારા થી સારું. પકવાન બની્યું હોય. એ એમના માટે આપણે પરોસતા હતા પછી જે વસ્તુ. આપણા ઘરમાં સૌથી વધારે અમૂલ્ય હોય એ એમના માટે આપણે અ એમને એ. સ્થાન આપતા હતા તો આપણે મહ. આપડા મહેમાન ગતિ કરવાનો. આજ ન નહી આપણી સંસ્કૃતિમાં જ એમનો બહુ જ ઉલ્લેખ છે કે આપણે. નો પ્રત્ય આપું આપણું. ભાવ બહ જ સારો રહે છે કે આપણે બહ સારી રીતે એમને વેલકમ કરીએ છી અને. જયારે જાતા હોય આપડા બાળકો કેવા હોય છે કે. આપડે પણ નાના હતા. ત્યારે આપણે પણ એવા જ હતા કે જયારે મહેમાન જવાના હોય કે કોઈ પણ આપણા ઘરે આવ્યું હોય તો એ જાય છે ત્યારે આપણે બાળકોને કે આપણને એક કોઈને પણ પેલા એક શુભ ચિંતા. શ મતલબ આપણા આપ. સગુન માટે આપણને. વીસ પચ. રૂપ કે સો રૂપિયા આપણને હાથમાં આપતા હતા તો ભલે. આપણે એમના સામે તો ના પાડીએ કે ના નથી જોઈ. પણ એ જાય એના પછી એના પછી. કેટલી ખુશી થતી કે આ જો આવ્યા તો બહુ સારું કર્યું એમને મને. તો આપ્યું એટલે મારી તો થોડી ખર્ચી નીકળ કે નઈ નીકળ.
હા. હા હા ને યા તો બરોબર વાત. મનમાં તો હોય નહી નહી નહીિ પણ અંદર થી આમ થતું હોય કે હા આપી દવ કઈ વાંધો નહી.
સાચું કહજો તમે તો આપડે મહેમાન ઘરે આવે તો.
ત્યારે ગમતું. અને હમણાં પણ છે હમણાં. આપણે ભલે મોટા થઈ ગયા ઘર સાચવીએ છીએ પર આજે પણ કોઈ મહેમાન ઘરે આવે ને તો એટલું જ ગમે છે કારણ કે છે ને મહેમાન ઘર હોય ને તો અલગ જ રોનક હોય છે ઘરમાં અને આપણને પણ આમ હોય કે એમને શું ખવડાવીએ શું આપ. આપણે એમની ખાતદારી કરીએ ભલે અઘાડી ન વ્યક્તિ આમ બોલે કે કઈ ખાસ બનાવવાની જરૂરત નથી ઘરનું જ પણ આપણ ન મન નથી માનતું આપણે મસ્ત એ લોકો માટે નવી નવી વાનગી બનાવીએ નાસ્તો પ્રોપર બનાવીએ જમવામાં બે ત્રણ શાક. બનાવીએ તો આમ અલગ જ મજા આપે. બડ.
બિલકુલ. બિલકુલ સાચું કહો છો તમે એટલે આપણે બહુ એક્સાઇટેડ થઈ જઈએ છીએ કે કોઈ. ઘરે આવ્યું તો આપણે એના માટે બહ જ આમ ઉત્સાહિત પણ હોઈએ છે કે હા એ આવ્યું. રોનક તમે કહો છો એમ ઘરમાં બહ જ અલગ જ રોનક આવે છે. એના આવવાથી આપડ ઘર એમાં બો બદલાવ પણ થઈ જાય છે. કોઈના જો મન ત પણ હોય, કોઈના ઘરમાં અંદર અંદર આપણે, તો પણ એ મહેમાનોની આગળ આપે કોઈ દિવસ તી વાત ને આગળ નથી અને આપણે બો સારી રીતે એમનો વેલકમ પણ કરીએ છીએ. તો મહેમાન ગતિ કરવી એ પણુ આપણે તો એને સૌભાગ્ય સમ સમજીએ છીએ કે કોઈ આપણા ઘરે આવે તો આપણને બહુ જ સારું લાગે છે, આવું લાગે છે કે આપણે તો અહ એ ક્યારે આપડે ફરીથી એ આવશે અહ કે ક્યારે એ મતલબ આવવાનું તો આપણે એને એના માટે જેટલું પણ સારી રીતે જેટલું પણ અહ વસ્તુઓ એના માટે પ્રસ્તુત કરી શકીએ એ બધું જ આપણે એના માટે કરીએ છીએ.
હા, સાચું કહ્યું. મતલબ આપણે પણ ભલે કેટલા પણ થાકેલા હોય ને પણ છતાંય આપણને પણ મજા આવે એ લોકોની સે મતલબ એ લોકોનું આમ સેવા કરવામાં, એ લોકોનું ખાવાનું બનાવવામાં, કારણ કે આપણે મોડ જડે મોડે એ લોકોની નહી કરી શકીએ ને, પછી એ પણ એ એ લોકોને પણ ખોટું લાગે, કે કદાચ અમે આવ્યા એટલે આમનું મોડું ચડી ગયું, કે આ લોકો ના ઘરમાં કઈક થઈ ગયું? હે ને? એ તો આપડું પ્રર્સનલ હોય, પણ એ લોકોને આમ લાગવું નહી જોઈએ એ
બિલકુલ સાચું.
લોકોનું હા અને અને ઘરમાં ઘરમાં જયારે કોઈ આપણું ઘરનું આવે ને પ્રિયર થી, માયકાથી, ત્યારે તો આપણને કેટલો મજા પડી જાય. જૂની યાદો, પરિવારની વાતો અ. મતલબ બધી જ નીકળી આવે ત્યાં એમ.
બિલકુલ સાચું કહો છો, એ ખુશી બઉ અહ દુગ્ની થઈ જાય છે.
હા, ચાલો હા, હા જય શ્રી કૃષ્ણ.